હલો
કેમ છો મજામાં
બસ આ થોડું ઘણામાં એવું દુખે છે
અચ્છા એવું છે આ વાતાવરણ બદલાય છે ને એટલે એવું થયા કરે
હા
હા તો ઉકાળો બનાવીને પી લેજો એવું કરજો આપડે તો ઘરેલું ઉપચાર છે જ ને બધી વસ્તુ માટે
હા એવું જ કરીશ હવે
હા આપણેે તો માથાના વાળથી માંડીને પગના નખ સુધી બધા રોગો માટે ઘરેલું
હા એતો વાત સાચી અને આપડે આમ કહીએ ને તો ઘરેલું જ ઉપચાર એટલે સામાન્ય અને હળવી તકલીફો હોય આપડણે અને જે ઘરમાં ઉપલબ્ધ જે કુદરતી વસ્તુઓ છે તે નેચરલી આપણને મળી રહેશે એનો ઉપયોગ કરીને આમ કરવામાં આવતી સારવાર કહી શકાય
હા એ તો સાચી વાત છે આપે નાની ઘરમાં નાની મોટી તકલીફ માટે ઘણી વખત દવા કરતા પેલા અ ઘરેલુ ઉપચાર કરીએ તો એમ કે મોટી કોઈ જો મો ું કઈ થાય એની પેલા કઈક નાના ઉપર જ આપણે એ કરી દઈએ તો સારું રેમ ફોર એક્ઝામ્પલ આપે કે જયારે આપણને સાફ કરીે બરાબર તો હવે દવાખાનું તો બઉુ દૂર હોય એ સમયે માની લો
હા
કહીએ કે એની આજુબાજુ આપણે આપણે ફીટ બાંધી દેવું જોઈએ જેથી લો પેલું એ ના પ્રસરે
હા વિશ
અ બહુ આપડણે હાથ જે પગ છે એને હલાવવો ના જોઈએ
હા
જે લોહી હોય એનું વહન થાય ને તો એની સાથે ઝેર પણ આખા શરીર માં ફરે તો એવું ના થાય એમ
અને ઘરેલું ઉપચાર તો આમ ઘરના લોકો આમ બીમાર હોય વ્યક્તિ ત્યારે પહેલી પ્રાયોરિટી તો ઘરેલુ ઉપચારને જ આપતા હોય છે એલોપેથી કરતા યા હોમિયોપેથી કરતા
હા હા હા અને આ જે ઘરેલુ ઉપચાર છે આપણને આપણા વડીલો પાસેથી મળેલું છે એમ
હા
અને ફોર એક્ઝામ્પલ કહીએ કે ગરમ પાણી પીવું આદુ વાળી ચા પીવી અથવા હળદર વાળું દૂધ પીવું આવા ઉપાય વર્ષોથી ચાલતા આવે છે
હા અને એમ કઈ હા બોલો બોલો
અ આ બધી વસ્તુ તો કેવું કે ઉપચાર કરતા તો આપડણે આપણા આહારમાં જ અપનાવી લે છે અમક વસ્તુ હતો
હા
પેલા હળદર વાળું દૂધ પીયું હવે જો કેવું હોય કે હળદર જે છે ને એની અંદર કેમિક કેમિકલ હોય એ જે કેમિકલ છે ને તમારા શરીરમાં કોઈ ઘાવ હોય કોઈ ચોટ હોય કે કોઈ મોઢમાર હોય કે મરોડ હોય સોજો હોય એને ઓછું ઓછો કરવા માટે એ કુરકુમીન કહેવાય કેમિકલ નું નામ જે હોય ને તો એ જે છે ઓછો કરવા મદદ કરે તો તમારા શરીરમાં હળદર જાય રાત્રે તો જયારે તમે નિંદ્ર અવસ્થામાં હોવ તો તમાર શરીર એકદ એકદમ શાંત ને રિલેક્સ હોય તો તમારું જે સિસ્ટમ નથી નર્વસ સિસ્ટમ તમારી જે બોડીની સિસ્ટમ હોય એ હિલિંગમાં જાય તો જે છે એ અ હિલિંગ કરે અને એ વખતે જે હળદર છે એની ઉપર એક્ટ કરે તો જે જલ્દી ભરાય
અને એમ કહીએ તો પણ ચાલે કે આપણા પૂર્વ જો છે એ વર્ષોથી થી આમ ઘરેલુ ઉપચાર નો ઉપયોગ કરતા આવ્યા છે અને આઉ ઉપચાર પાછા કેવું કે સરળ સસ્તા અને ઘણી વખત અસરકારક પણ હોતા હોય છે
હા ચોક્કસ
હા
હા તો હા અને પછી જો કોઈ ગંભીર બીમારી હોય અથવા લાંબા સમય સુધી તકલીફ રહે તો પાછો ડોક્ટરની સલાહ લેવી લેવી જરૂરી છે એમ
હા
કે પછી આપડે એવું જ ના કહેવાય કે ચલો આ ઘરેલું ઉપચારથી જ મટી જશે એમ
હા કેમકે દરેક રોગ માટે માત્ર ઘરેલુ ઉપચાર પર આધાર તો રાખવો યોગ્ય નથી ને હવે કોઈ ગંભીર બ બીમારી છે કે સતત તા વા આવતો છે કે વધુ દુખાવો થતો છે હવે અથવા આવા ગંભીર લક્ષણો હોય તો તરજત આમ તમારે ડોક્ટર ની સલાહ લેવી પડે
હા કારણ કે અ ઘણી વાર કેવું થાય છે કે લોકો છે ને સાંભળેલી વાતો પર વિશ્વાસ કરી લેતા હોય છે પણ ઘરેલુ ઉપચાર પણ જે છેને એ કોઈ એમ સ્કીિલ્ડ કે પે વડીલ હોય કે જેને કઈ આવડતું હોય જેને જ્ઞાન હોય એની પાસે જ તમારે સલાહ લેવી જોઈએ પછી અત્યારે તો ઇન્ટરનેટ પણ એવું ઘરેલુ ઉપચાર ના નામે કઈ પણ વેચે છે લોકો એના પર વિશ્વાસ ના કરવુ જાઈએ આપને આપણે જે આમ કહેવાય ઓથો ઓથોરાઈઝ્ડ જે માહિતી હોય એના પર જ ભ કરવું જોઈએ કારણ કે આપણું શરીર જે છે એક બહુ બહુ કેહેવાય ને કે એકદમ સજાયેલ છે એમ કોઈ પણ નુકસાન કઈ પણ સમય થઈ શકે
હા અને કેવું
મોડું થઈ શકે છે અને પછી એનું તો જીવનું પણ જોખમ રહી શકે
હા આજકાલ કેવુ હ સોશિયલ મીડિયા પર આમ ઘણી એવી રીલો આવતી હોય છે કે તમે આ મોઢા પર લગાવો તો સારું થઈ જશે આકર્શો તો ગોરા થઈ જશો પણ એકચુલી એવું હોતું નથી કેમકે તમે અમુક વાર જો કોમેન્ટ સેક્શનમાં જઈને જોશો ને તો ત્યાં પણ જે અનુભવી હશે ને એ લોકો એમનો પોતાનો વિચાર પ્રકટ કરે કે હા ભાઈ આ વસ્તુ ખોટી છે તમે આવું યુઝ કરશો તો કશું નહી થાય એટલે આમ તમારે યોગ્ય રીતે વિશ્વાસ કરો ને તો સારું રે ઘેલું
હા અને એ લોકો તો ઘણી વાર એવું કહેતા હોય છે કે તમારે જો સુંદર ચહેરો બનાવો હોય તો તમે મોઢ પર આ લગાવો અને લો પણ એક સાચી વસ્તુ તો એ છે કે ચહેરાનો રંગ ક્યારે ના બદલાય
હા
કારણ કે એ તો આપણા શરીરમાં એક કેમિકલ ઉત્પન થતું હોય મેલેલીન એના પર આધાર રાખતો હોય હવે. કેટલું ઉત્પન્ન થશે એ તો હવે આપણા શરીર પર આધાર છે એમાં પછી એવું ના હોય કે તમે કોઈ ઉપચાર કર તો એ મેલેનિયન છે એનું પ્રોડક્શન ઓછું
હા હા એ સાચી વાત છે.
હા. એટલે કે કહી શકાય કે ઘરેલુ ઉપચાર જે છે આપણા પરંપરાગત જ્ઞાનનું એક મહત્વ. છે જ્ઞાન છે એને ચકાસવું પણ જરૂરી કે સાચું છે કે ખોટું છે ઉપયોગ જે છે સમજદારી પૂવક થવું જોઈએ.
અમુક વાર તો કેવું કે પુસ્તકમાં પણ એને રિલેટેડ આવતું હોય છે. મેં એક બુક જોઈ ત કે નાની માના નુસ્ખા
એ બુકમાં પણ આમ ઘરેલુ ઉપચારને લઈને આમ ઘણી બધી બાબતો હતી.
હા મારી પાસે તો આખું એને પુસ્તક જ હતું. અંદર એ જે પુસ્તક નું
અચ્છા ઘરેલ ચ
બોલો બોલો.
ઘરેલુ ઉપચાર નું પુસ્તક હતું એમ તમારી પાસે
અ દાદીમાના નુસખા કરીને મારી પાસે એક પુસ્તક હતું. હા તો એમાં એમાં કેવું હતું કે ખાલી ઉપચાર નતા. એમાં એની અંદર જેવું હતું કેવું હતું કે એ જે રોગ છે એ કેવી રીતના થયો છે એનું કારણ શું? પછી એના ઉપચાર અને તમે ઉપચાર લેશો તો એ કઈ રીતના અસર કરશે.
અચ્છા.
પ એમ
હા.
તો એવું બધું હોયને તો આપણને કેવું આમ કે આપડે એમ ભરોસો આવે. આપણને કે ના આ જેે વસ્તુ લખી છે સાચી લખી હશે.
હા. અને ઘરેલુ ઉપચાર માં તો આપડે કેવું તુલસી લઈએ આદુ લઈએ હળદર લઈએ મધ લઈએ લીંબુ લઈએ. લવિંગ અને અજમા જેવી આમ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ધારો કે તમને શરદી ખાંસીમાં તુલસી અને આદુનો કાડો પીવામાં આવે ત્યારે મટી જાય છે પણ જયારે ગળામાં દુખાવો હોય તો હુફાળું પાણી પણ મીઠું નાખીને કોગડ કરવાથી પણ રાહત મળતી હોય છે.
હા હા હા તો અને મને તો લાગે છે કે સૌથી સારો ઉપચાર તો એ છે કે તમે બીમાર જ ન પડો એમ
હા.
કારણ કે જો આપણે સંતુલિત આહાર લઈએ પૂરતી ઊંઘ લઈએ અને નિયમિત કસરત કરીએ તો પછી આપડણે ઘણી બીમારીઓથી બચી શકાય છે.
હા.
અને હા અને હું પણ એજ માનું છું કે ઘરેલુ ઉપચાર સાથે સારી જીવનશૈલી પણ એટલી જ મહત્વની છે.
હા.
પછી અ એવું ના કહી શકો તમે કે મને શરદી થઈ જાય છે તો હું કાળો પી લઉં પણ પછી હું ઠંડુ પાણી પણ એટલું જ પીશ.
હા.
પછી એનો પછી કોઈ મતલબ ના રે ઉપચાર કરવાનો પણ
સાચી વાત છે
અને આ જેમ કહ્યું એમ કે સામાન્ય તકલીફોમાં તો ઘરેલુ ઉપચાર મદદરૂપ થઈ શકે છે પરંતુ જો કોઈ ગંભીર બીમારી હોય તો એના માટે પછી તમારે ડોક્ટરની સલાહ લેવી જ પડે એમ
હા અને બોલો બોલ
અ તમે આજ સુધી કઈ કઈ વસ્તુમાં ઘરેલુ ઉપચાર નો ઉપયોગ કર્યો છે
મને કઈ આમ કઈક વાગ્યું હોય ક તો ડજે બજાઈ હોય તો મારી મમ્મી આમ મીઠા અને હળદર નું લેપ કરીને આપતી તો એ મારા માટે સારું રહેત અને હું ક તો મારો એકવાર આમ પગ મચકોડ આવી ગયો હતો
હમ
આમ પગ એટલું બધો સુૂજી ગયો હતો ને કેમ ચલાતું પણ નતું એ ટાઈમે મારા દાદા એક હશે એમનો કોઈ ઘરેલુ ઉપચાર ઓળખાણ બોળખાણ તો ત્યાંથી એવી રીતે આમ અમુક વૃક્ષના પાંદડા હતા અને જે બકરી આવે ને એની લી હતી એને આમ મિક્સ કરીને મેં જયારે બાંધ્યું ને તો મારે આમ એક જ રાતમાં ઘણો જ ફેર જોવા મળ્યો
હમ
આવી રીતે આમ તમે જો એ એક્સપિરિયન્સ વાળા માણસો થી નોલેજ લો ને ઘરેલું ઉપચારનુંું તો એ તમારા માટે સ્વાસ્થ્ય માટે પણ આમ સારું કહેવાય અને તમારું કોઈ નુકસાન નુકાન પણ ના થાય
હા અને અમુક વાર તો કેવું હોય છે કે ગામની જે લેડીઝ હોય છે ને એ તમારું મલ પેટ ચોડતા હોય છે પછી એવા બધા ઉપચારો કરતા હોય છે કે કઈ થઈ જાય અને એમને એટલું એટલું જ્ઞાન હોય છે કે એ લોકો એવું પણ જો કોઈ સ્ત્રી ગ હોય તો જોઈને એટલું પણ કહી શકે કે અંદર બે હા મીટ સંભળાય છે એમ નાળ પરથી
હા
તો અને પછી કોઈ બી પહેલા તો ઘરે જ પ્રસ્તુતિ થતી હતી પહેલા તો એવું તો નહોતું કે દવાખાનામાં તમારે જઈને પછી એ કરું પડતું હતું એમ તો અ આવું બધું છે અને આપણો જે ઘરેલુ ઉપચારો છે એ આપણા પૂર્વજો દ્વારા આપણને મળેલો એક બહુ મોટો સાસ સાંસ્કૃતિક વારસો છે એવું પણ કહી શકાય
હા સાચી વાત છે
હા
હા સારું
સારું સારું ચલો
હા
આપડી તો આ બધી વાતો ચાલતી રહેશે
સારું સારું
આવજો
હા